હા અવાજ આવે છે?
હા આવે છે આવે છે અવાજ તમારે આવે છે મારો અવાજ.
હા મને પણ તમારો અવાજ કમ્પ્લીટ આવી રહ્યો છે તો આજે આપડે તમે જણાવો કે સેના વિશે વાત કરીએ.
હ તમે કયો કંઈક તમારે યાદ આવતું હોય એવું.
આમાંથી તો બઉ ટોપિક ઉપર વાત કરી લીધી ને તો હવે તો નવા ટોપિક યાદ પણ નથી આવતા.
અ મારી પાસે થોડા ઘણા છે બાળપણની યાદો છે કે એવા કઈક ટોપિક હોય. કે પછી પાણી નો બચાવ જરૂર સંરક્ષણ વિશે રમત ગમત અને ફિટનેસ છે. તમને રમત ગમત માં ઇન્ટરેસ્ટ છે તમે મતલબ કોઈ ગેમ રમ છે. સ્કૂલ માં કે પછી કઈ એવી રીતે
હા ઘણી રમતો રમે છે સ્કૂલ માં ને એમાં અને એમાં બીજું શું હતું કે અમારા સ્કૂલમાં ઓમ વધારે રમત રમવાનું નથી થયું જારે. બાળપણમાં હતા એ વખતે સ્કૂલ લેવલ એ કારણ કે ને સ્કૂલમાં ગ્રાઉન્ડ નટુ એટલું મોટું કે અમે રમાતો રમી શકીએ. એટલે જે સામાન્ય રમતો છે જેમ કે કબડ્ડી ને પછી ખો ખો અને એવી બધી રમતો પછી સામાન્ય સામાન્ય રમવા મળી છે. કેમ કે વોલીબોલ ને એ રમાય એવું ગાઉન્ડ જ નતું અમારે.
હા હા બરાબર બરાબર એટલે તમે મતલબ સ્કૂલમાં એવી રીતે ગેમ રમ્યા જો એમ ને
હા તમે રમેલા છો આવી જગ્યા મા.
હા અમે સ્કૂલમાં તો અમારી સ્કૂલ તો સરકારી હતી એટલે ત્યાં સુું છે. એ ગામડાના બધા લોકો આવતા ને હતી પણ ત્યાં મતલબ ગામ જ હતું. તો બધા વિદ્યાર્થી એવા હતા તો અમે ત્યારે છે તે જે આપડી સમાજના ઘણા બધા હતા તો વોલીબોલ ની અમે ઘણું રમ્યા છેીએ વોલીબોલ છે લંગડી છે. પછી ફૂટબોલ છે. એવી ગેમો બઉુ રમે છે અને અમારી સ્કૂલમાં ગ્રાઉન્ડ પણ બઉુ મોટું હતું. એટલે ખુબજ મજા આવતી ત્યારે અને વોલીબોલમાં તો અમે ઘણી બધી એવી ચેમ્પિયનશીપ પણ ફૂલ જે ટુર્નામેન્ટ થાય ને એનામાં અમે ઘણી બધી ચેમ્પિયનશીપ પણ જીત્યા છે એટલે વોલીબોલ માં તો ખુબ જ ઇન્ટરેસ્ટ છે અ અમારી આખી મતલબ ટીમ જ છે તે હવે તો બધા અલગ અલગ બધા બિઝનેસ અને ધંધામાં લાગી ગયા એટલે હવે બધું છૂટી ગયું. બાકી ઓફીસનલી ક્યારેક હવે અમારે શું છે. એ ચોમાસું જશે એટલે દિવાળી દિવાળી પછી ના ટાઈમમાં એટલે દિવાળીના દિવસે જ પછીને પાંચ દિવસ રજા હોય ત્યાં જો કોઈ કસે ગયું ના હોય. ફરવા કે એવીરીતે તો પછી એ રજાઓમાં અમે ચાલુ કરીએ વોલીબોલ રમવાનું ત્યારે નવરાત્રી અને એ બધું પતી ગયું હોય અને બધા તહેવારો આપડા પતી ગયા હોય એટલે ક્યાં જવાનું થાય નહી. એટલે એવા ટાઈમમાં સાંજે દર રોજ સાંજે. બધા સાડા આઠ નવ વાગે ભેગા થાય અને અગિયાર વાગ્યા સુધી રમે રોજ વોલીબોલમાં એટલે અમારા અહિયાં જે દક્ષિણ ગુજરાત નો એરિયો છે ને ત્યાં દરરોજ સાંજે
હ
અ આવી રીતે નવથી અગિયાર બાર વાગ્યા સુધી વોલીબોલની ટુર્નામેન્ટો ચાલુ થઈ જાય.
હ
એટલે એમાં ખુબ જ મજા આવે.
હા તો થોડાક જણાવો વોલીબોલના નિયમો ને એવું બધું અમને. કારણ કે મને તો કઈ એવું બહુ ખબર નથી વોલિબોલમાં એટલી બધી એના કારણે.
બરાબર. એટલે છ છ પ્લેયર હોય સામે સામે એક બે એક એક ટીમમાં એક નીતી હોય, સામેની બાજુ એક નીતી હોય જે નેટમાંથી બોલ કાઢીને આપ તો હોય અને પંદર પંદર એટલે અલગ અલગ મેચ હોય તીતી પોઈન્ટને રાખી હોય તો પચીસ પોઈન્ટની હોય. અને સિમ્પલ હોય તો પંદર પંદર પોઈ પોઈન્ટની મેચ હોય. ને ત્રણ સ ત્રણ સેટમાં આવી આ ગેમ રમાય. ખુબ જ હવે નવ બાય બારનો પટ્ટો એ લોકોએ બનાવ્યો હોય મીટરમાં. એ મીટરમાં આપ આપણે મતલબ રમવાનું હોય. એનાથી બહાર બોલ જાય તો ફાઉલ ને એ રીતે મતલબ થોડા ઘણા નિયમ તમને અંદાજ હશે.
હા એ તો ખબર જ છે.
ખુબ જ ઈઝી છે મેચ. ફર્સ્ટ ટાઈમ તમે રમો ને તો થોડું તમને હાથમાં વાગે. કે તમને થોડુંક એમ ફીલ થાય. પણ જો તમે રેગ્યુલર રમમાં લાગો ને તમને અંદરથી ઇન્ટરેસ્ટ હોય કે હા ભાઈ આ મારે શીખવું છે, ને રમવું છે. કે તમને એ વસ્તુ દુખે પણ નહી. અમે એ રીતે જ ધીમે ધીમે ધીમે કરીને અમારા મતલબ સ્કૂલના સરે અમને શીખડ શીખાડ્યું અને ચાલુ કર્યું. પેલા નાના હતા ત્યારે તો બહુ ખરાબ વાગતું. અને એમાં બે સાઈઝના બોલ આવે વોલીબોલમાં. એક ચાર નો આવે ને એક ત્રણ નો આવે. તે ત્રણ નો જે બોલ આવે ને તે શૂટર નો કેહેવાય ચામડાનો બનેલો હોય તે. ને એકદમ વજન વાળો હોય પથ્થર જેવો તો એ બોલથી અમે રમીએ છીએ તો હવે અમને તો મતલબ પેલા તો બહુ ખરાબ વાગતું આમ. એક વખત જે બોલ આવે ને આપડા હાથમાં એટલે તો બેસી જઈએ આંખમાંથી પાણી નીકળી જાય એવું વાગે. પણ હવે આદત થઈ ગઈ છે હવે વાગતું નથી.
હા એ તો છે જ. કારણ અમે પણ આવી રીતે હવે વોલીબોલ તો નથી રમવાનું થયું પણ ક્રિકેટ ને એવું રમે્યા છીએ. ક્રિકેટ, કબડ્ડી પછી બસ આ બે મેન વધારે સૌથી વધારે રમવાનું હતું. બાકી બીજા બધા ત રમવાના રમતો ઓછી થતી કારણ કે સ્કૂલમાં ગ્રાઉન્ડ જ નતું મેન કારણ સૌથી અમારું એજ હતું. અને જે આ બધી રમતો છે. ક્રિકેટ તો હવે બધા ભાઈબંધો સોસાયટીમાં એમાં ભેગા થઈને રમતા હોય એટલે એ રમેલી છે બાકી બીજી રમતો તો રમવાની થઈ નથી બઉ. હા પછી જે પેલી સા દી રમતો હોય છે જેમ કે લખોટી ને પછી શું કેવાય આપડે ખોખો ને એ બધી રમતો રમેલા છે. સાતોલીયુ ને એવા બધી
હા સતોડીયુ, ગીલીદંદા એવું રમ્યા છો કે નહી?
હા એ એવી બધી રમતો રમેલા છે, અને એ બધી રમતો રમતા પણ સારી રીતે આવડે. આવડતી બધી
હાહા નહી અમે પણ નાના હતા ત્યારે અમારા મતલબ કારખાને જગ્યા બહુ મોટી હતી તો ત્યાં શું છે કે આજુબાજુના બધા છોકરા ભેગા થઈને રમતા. સતોડીઓને એવું હવે અમારે ત્યાં છે કે પેલાના ટાઈમમાં મજૂર પણ મતલબ અમારી ઉંમરના છોકરાઓ હતા બે-ત્રણ તો દર સોમવારે અમારે રજા હોય તો ત્યારે એ લોકો ભેગા થઈ જાય. અમારી જોડે રમવા માટે એટલે મસ્ત ટીમ થઈ જાય અને સતોડીયુને એવું બધું રમવાની મજા આખો આખો દિવસ અમે રમતા ત્યાં રેતા સવારે આઠ નવ દસ વાગે ઉઠીન પછી બપોરે જમવા બોલાવે તોબી મતલબ જબરજસ્તી લઇ જતા જમીન અને અડધો કલાક પોણો કલાક જેઓ બેસી ને પછી વળી પાછાં રમવાના ચાલુ થઈ જાય ત્યાં હાંજ છ સાત વાગ્યા સુધી અલગ અલગ ગેમ રમતા ને ત્યારે તો ફોન પણ નઈ હતા એટલે એટલી બધી રમવાની પણ ખુબ જ મજા આવતી
હા એજ ફોન નતાને એના કારણે બધા બારની રમતો આઉટડોર ગેમ્સ વધારે રમતા અને સાથે સાથે ઇન્ડોર ગેમ્સ પણ રમતા જેમ કે ચેસ છે, લુડો છે, સાપ સીડી છે. પછી અમદાવાદ છે. આવી બધી રમતો રમતા અને હવેના બાળકો અમનેતો આવી રમતો વિશે પૂછીએ ને તો એમને ખબર પણ નથી હોતી કે આવી રમતો પણ રમાય મેજ પોતે જ અત્યારે કોઈને સાથોડ્યું કે પછી કબડ્ડી કે એવું કશું રમતા જ જોયા જ નથી સોસાયટીમાં હું ગાર્ડનમાં બેસવા જઉં ને તો કોઈને આવી રીતે રમતા રમતા જોયા જ નથી. હા રમે તો ક્યારેક ક્યારેક ક્રિકેટ રમે અને વોલીબોલ રમે બે વસ્તુ રમે બીજું કાંઇતો રમતા જોયા જ નથી કોઈને
હા હવે આ બધી જે જૂની રમતો છે ને તે બધી મતલબ લુપ્ત થવા લાગી ગીવી દંડા બી હવે તમે જોશોતો અમુક ગામમાં મતલબ કોઈક બાળકો જે કોઈ નથી ગમતા હોય ત્યાં સાતોલીયુ કીએ હવે અમે એક વખત અમારા ગામ કચ્છ ગયા હતા. તો ત્યાં અમારા દાદા ની વાડી મતલબ બીજા એક દાદા છે તેની વાડી એ ગયા હતા ત્યાં બેઠા હતા મસ્ત વડ છે અને આજુબાજુ એવું બના બનાવ્યું છે બેસવા માટે આરામથી સુતા હતા તો ત્યાં બે ચાર છોકરા આવ્યા અને લખોટીનો આખો મતલબ એ લોકો બધા પાસે પોતપોતાની લખોટી હોય તે પોટલો લઈને આવ્યા. ત્યાં એ લોકો લખોટી રમે એટલે એજોઈને અમને અચંભો થયો કે આ લોકો મતલબ કઈ રીતે, આંગળીથી એટલી ફાસ્ટમાં લ લખોટી નાખે અને એટલું સચોટ નિશાન મારે અને કેટલું દૂર થી તે પણ અને લખોટી હોય પણ નાની નાની એટલે તમને ખ્યાલ હશે જોઈ હશે. એટલે
હા.
એવુ એ લખોટીમાં એટલું જોરથી મારે કે બીજાની લખોટી આમ જોરમાં જ જેવી વાગી ગઈને તો એ તૂટી પણ જાય એટલી જોરમાં અને લખોટી તમે જોવોને તો આમ અ એન્ટિકપીસ જેવી લાગે બધી એવી કલરિંગને પેલા તો ગ્રીન કલરની આવે તે સસ્તી આવે. પણ આજે એન્ટીક આવે ને તે થોડી મોંઘી આવે પણ એ લખોટી જોઈ ને તો એમ થાય કે આ મતલબ અ અલગ વસ્તુ છે આખી. અને તે જોવાની ખુબ જ મજા પડી અમને તો.
હા એ વાત તો તમારી સાચી છે કે આ રીતે આવતી હોય છે અને પાછું કે એમાં હમણાં તો હવે તમને ખબર છેન ખબર છે કે લખોટી કરીને સોડા આવે છે લખોટી સોડા તો એમાં પણ આવી રીતે સોડાવાળા પણ હવે તો આવી રીતે લખોટી વાળી આપે છે મતલબ કે જે તમે કીધું ને એન્ટીક લખોટી કેવી હોય છે. તેવી રીતે ચમકદાર અને રંગબેરંગી લખોટીઓ સોડામાં હોય છે બોલો. તમારે સોડામાંથી કાઢીને વાપરવા રમી પણ શકો બધી ભેગી કરીને. પણ હવેના બાળકોને કંઈ ખબર જ નથી હોતી આના વિશે.
અચ્છા એવું છે હ એટલે પણ સોડામાં હોય તો પછી મતલબ ગળી ના જવાય મતલબ પીતા પીતા?
ના એટલે એમાં કેવું હોય છે ખબર છે કે તમે ઢાંકણામાં જે આપડે ઉપર ફીટ કરીએ ને એટલે એક પટ્ટી જેવું આવે છે ગોળ પટ્ટી અને લખોટી એની અંદર ફીટ હોય છે. એટલે તમે
અચ્છા, ધાક ઢાકાણા ની ઉપર ફીટ આવે છે.
હા એટલે તમારે લખોટી જોર થી દબાવોને એટલે અંદર સોડામાં જતી રે અને પછી તમારે સોડા પીવાની લખોટી બાર જ ના આવી અંદર થી બરોબર. અને પછી સોડા પીલો ને એટલે બોટ તલ તમે તોડી લો ને કે ઢાંકણું તોડી દો એટલે જ પછી બહાર આવે અને ઢાકણું ટુટ ટે નઈ એમનેમ એટલે અંદર ગળી જવાનું પેલું ના રે.
બરાબર એ રીતે છે હા. એટલે નહી આ તમે ત્યારે જોઈ અને અમારા અહિંયા પણ અમે ક જયારે ગામ ગયા હતા ને તો ત્યાં પપ્પા ને ને એ લોકો લોકોને બહુ શોખ એ લોકો પેલા બહુ રમ્યા એટલે એક વખત જયારે ગયા હતા ને આજથી ચાર પાંચ વર્ષ પહેલા ત્યારે જ ત્યાં નેત્રા ગામે ગયા હતા. તો ત્યાં જતી એમની એક લખોટીની દુકાન દેખાઈ ગઈ તો ત્યાંથી એમને મતલબ અવનવી એને શોખ હતો. એ વસ્તુ ની જરૂર નથી પણ તો બી શોખ હતો એટલે એમણે લીધી ત્યાંથી અવનવી બધી. કલરિંગ લખોટી. એ હજી પણ એમને સાચવીને સાચવીને રાખી જોઈએ અને મોટા મોટા લખોટી તો નાની આવે પણ મોટા મોટા લખોટા બી આવે અલગ અલગ. એ પણ એ લાવ્યા હતા એટલે આ બાળકોને બતાવવા માટે કે અમે મતલબ ત્યારે આવી ગેમ્સ રમતા અને એક તો લખોટી નું આખું પોટલું ભરેલું છે જે આપતા નથી કારણ કે બાળકો નાના છેને એટલે અમુક વખત રમતા રમતા ગળી જાય એટલે મો ટા થાય એટલે ત્યારે એને બતાવું છું તો આવી રીતે રમાય એટલે એને ખબર પડે કે આ જૂની ગેમો રમવાની પણ ખુબ જ મજા પડેએમ.
હા એજ ને કારણ કે હવે આજે ના બાળકો તો નાના બાળકોને તો મોબાઈલ સિવાય કાંઈ ખબર જ નથી હોતી. હવે હમણાં જ હું જોયુ ને તમે તો કોમન પ્લોટમાં હું ગયો ને અમારી સોસાયટી ના તો ત્યાં બધા બાળકો બધાના ફોનમાં ગેમ રમતા હતા બરોબર. તો મારો નાનું ભાઈ છે એ પણ કે મને પણ ફોન જોઈએ છે મારા બધા મિત્રો સાથે તે બેસીને ગેમ રમવી છે. તો એ બધા ગેમ રમવા ગયા અને પછી હું જોવા ગયો કે એવું તો શું કરે છે? એક ગેમ રમતા હતા શાંતિથી બેઠા બેઠા અને એ કે ને એમ એ નહી કે પૂછ્યું ને તો એમ કે કે ગરમી થાય છે. એટલે બારની રમતો નથી રમ એટલે ફોન માં કેમ રમીએ છીએ. એના કારણે ફોનમાં કેમ રમતા હતાા બોલો
અરે એવું અચ્છા હા હા ગરમી ના લઈ દે
હા તો હવે આટલી શું નડે કોહ
એટલું તો કશું ના નાડે હવે કેટલી ગરમી થાય શરીરમાં તો જ તમારું કામ થવાનું છે. શરીર માંથી જેટલો પરશે એવો નીકળશે એટલું સારું રહેેવાનું છે.
રાત ના ટાઈમ.